હ
હા તો આપણે તે પ્રોજેક્ટ વિશે વાત કરતા હતા પણ ફોન કટ- થઈ ગયો- તો તે પ્રોજેક્ટ બનાવવા માટે તમે જે કહ્યું તે પાક પુતક. કાલે આપે મળીએ તો અમે અમારા ઘરે આવજો આપણે પ્રોજેક્ટ વિશે. ડિસ્કસ કરીશું.
આવ તો કાલે મળીએે. હ.
હા અરે ઊભી રે એક વાત તો ભૂલી જ ગઈ તું નીકળે તે. પેલા મારા મગજમાં હમણાં જ એક. બીજો બહુ જ મહત્વનો મુદ્દો આવ્યો. જે આપણા આ પ્રોજેક્ટ ને બાકી બધા કરતા એકદમ અલગ અને. આધુનિક લૂપ આપતું.
અરે વાહ બોલ બોલ કે એવો કયો મદ્દો છે. જે મારા- રહી ગયો.
અ... જે મુદ્દો છે એ છે ડિજિટલ સશક્તિકરણ આજનો યુગ ઇન્ટરનેટ. અને સ્માર્ટ ફોન નો છે. આપણે પ્રોજેક્ટમાં એક આખો સેક્શન એવો રાખીએ. રાખવો જોઈએ કે કઈ રીતે ડિજિટલ. સાક્ષરતા મહિલાઓને સશક્ત બનાવી રહી છે.
મારી વાત સો ટકા સાચી છે. આજે ગામડા ની મહિલાઓ પણ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ના. માધ્યમથી ઘરે બેઠા પોતાના હોનર જેવા કે. કુકિંગ સિલાઈ કામ અને આર્ટ ક્રાફ્ટ દુનિયા સામે લાવી રહી છે. અને પૈસા કમાઈ ર છે.
અને એટલું જ નહીં ઓનલાઈન બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ શીખવાની. શીખવાથી મહિલાઓ હવે આર્થિક વ્યવહારો જાતે કરી. કરતી થઈ છે હવે તેમણે બેંક ના કામ માટે ઘરના પુરુષો પણ નિભ. રહેવું પડતું નથી. ડિજિટલ દુનિયાએ મહિલાઓ માટે પ્રગતિના નવા દરવાજાઓ પણ ખોલી દીધા છે.
વારયું છે પણ આ ડિજિટલ દુનિયા ના. ફાયદા ની સાથે સાથે કેટલાક નુકસાન અને જોખમો પણ છે. જેમ કે સાયબર ક્રાઈમ ઓનલાઈન ફ્રોડ અને ટ્રોલિંગ. તો આપણે આ પ્રોજેક્ટમાં તેની પણ ચર્ચા કરવી જોઈએ.
હા ચોક્કસ સાચું સશક્તિકરણ ત્યારે જ ગણાશે. જ્યારે મહિલાઓ ડિજિટલ માધ્યમોનોો સુરક્ષિત ઉપયોગ કરતા શીખશે- આપણે પ્રોજેક્ટમાં મહિલાઓ માટેની સાયબર સુરક્ષા જેવી કે- મજબૂત પાસવર્ડ રાખવો અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ- અને સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર. એક હજાર નવસો ત્રીસ વિશે પણ લોકોને જાગૃત કરવા જોઈએ.
હા એ તો પ્રોજેક્ટ એકદમ નેક્ લેવલ પર પણ જાડી દીધો. આજના સમયમાં આ બધું જાણવું દરેક છોકરી માટે બહુ જ જરૂરી છે. પણ આપણા પ્રોજેક્ટ નું આ ક્લાસમાં સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર બનશે.
બસ. આજ તો આપણો હેતુ છે સ્ત્રીઓ ફક્ત ચૂલો અને ચોકા સા સંભળવા પૂરતી સીમિત નથી તે ટેકનોલોજીની દુનિયામાં પણ. કદમ મિલાવીને ચાલી શકે છે તે જ આપણે સાબિત કરવું છે.
બિલકુલ હવે આપણી પાસે પ્રાચીન ઇતિહાસ આજના સમયની સફળ મહિલાઓ લોકલ ઇન્ટરવ્યુ અને આ ડિજિટલ સશક્તિકરણ એમ ચાર મજબૂત પેલર થઈ ગયા છે. હવે આપણો પ્રોજેક્ટ સુપરહિટ થતાં કોઈ રોકી નહી શકે
હા હા સાચી વાત છે ચાલ ત્યારે હવે કાલે જ મળીએ અને આ બધા વિચારોને કાગળ પર ઉતારીએ
રાખું હાલે બપોરેસ મળએ આવજો
હા આવ અરે ઉભી ર એક મિનિટ ઉભી રે તે ડિજિટલ સેફ્ટીની વાત કરી તો મને તો એક જોરદાર મુદ્દો યાદ આવ્યો છે. કાયદાકીય જાગૃતિ વગર આપણો આ મહિલા સશક્તિકરણનો પ્રોજેક્ટ અધૂરો ગણશે ખર ને
હા તારી વાત એકદમ સાચી છે. આજે પણ દેશમાં એવા ઘણા કાયદાઓ છે જે ખાસ મહિલાઓની સુરક્ષા અને સમનતા માટે બનાવવામાં આવ્યા છે. પણ મોટા ભાગની સ્ત્રીઓ તેની સ્ત્રીઓને તેને ખબર જ નથી હોતી
બરાબર જેમ કે નોકરી કરતી મહિલાઓ માટે સંવાન સમન વેતન નો કાયદો ઘરેલુ હિંસા સામે રક્ષણ આપતો કાયદો અને કાર્યસ્થળ પર થતી હેરાગતિની વિરોધ કાયદો જો મહિલાઓ આ કાયદાઓ વિશે જાણશે તો તેઓ પોતાના હક માટે અવાજ ઉઠાવી શકશે
બસ આ મુદ્દો આપણા પ્રોજેક્ટ ને ખુબ જ ગંભીર અને માહિતીપ્રદ બનાવશે પણ આપણે પ્રોજેક્ટમાં ફક્ત કાયદાઓ લખવાને બદલે આજના સમયમાં ટેકનોલોજી ની મદદ થી મહિલાઓ પોતાની સુરક્ષા કેવી રીતે કરી શક કે તેની પ્રાયોગિક વિગતો પણ આપવી જોઈએ
હા જેમ કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે લોન્ચ કરવામાં આવેલી મોબાઈલ એપ્લિકેશન આપણે પ્રોજેક્ટમાં એકસો એક્યાસી અભ્યમ એપ અને કેન્દ્ર સરકારની એકસો બાર ઇન્ડિયા એપ વિશે ખાસ લખવું જોઈએ આ એપમાં એ સો એસ ફિશર હોય છે જેનાથી મુશ્કેલી ના સમયે માત્ર એક ક્લિક પર પોલીસ કે હેલ્પલાઈન ટીમ ઘટના સ્થળે પહોંચી જાય છે.
ઈ રહયા છે આ બધી માહિતી જાણીએ આપણા ક્લાસની છોક ક્લાસની છોકરીઓ સુરક્ષિત અનુભવશે અને તેમનામાં એક અલગ જ આત્મવિશ્વાસ આવશે આપણા પ્રોજેક્ટ ચાર એક ખૂણમાં આ બધા કાયદાઓ અને એમ એક સુંર લિસ્ટ બનાવીને હાઈલાઈટ કરી દઈશ
પાકું હવે આપણી પ્રોજેક્ટ ફક્ત ઈતિહાસ અને વાતો પૂરતો સીમિત નથી રહ્યો પણ એ આજના સમયમાં વાસ્તવિક સમયો અને તેના સચોટ ઉપયોગનો ઉપયોગો બતાવતો એક ક્લિપ પ્રોજેક્ટ બની ગયો છે
હાચે આપડા વિચારો આટલા સરજ રીતે મળી રહ્યા કછે તો મને હવે પ્રોજેક્ટ શરૂ કરવાની બહુ ઉતાવળ છે ચાલ હવે મોડું નથી કરવું કાલે બપોરે ફાઈનલ પ્લાનિંગ સાથે મળીએ જ છે
હા ચોક્કસ કાલે બપોરે મળીએે આવજે
આવજો ધ્યાન રાખજે